શું કરો તમે?
ક બેસેલી છું તમે શું કરો?
કઈ નહી હું પણ બેસેલી જ છું.
જમી લીધું?
હા ક્યારનું તમે?
હ હા હું પણ જમ લીધું શું શું જાયમી?
કઈ નહી તમે બોલો કઈ.
હા ચાજ તો હું છે ને, વઘારેલી ખીચડી અને રીંગણ બટેકા ન શાક ને છાસ ખાધું.
હમ સારું.
હા અમે છે ને કાલે એમ અમારા ફ્રેન્ડની બર્ ડે છે ને તો અમે કાલે ફરવા જ જવાનું વિચારતા છે પણ કોઈ સારું કેફે ખબર જ નથી, તો તમને ખબર છે કોઈ સારું કેફે?
હ ના નથી ખબર મને. હા ખબર છે. આપણા ત્યાં તિથલ છે, ને ત્યાં પામ બીચ છે, રિસોર્ટ છે ને ત્યાં બર્ ડે સારી એમ જન્મ દિવસ પણ સારો એમ ત્યાં તમને સજાવટ કરી દેશે.
હા હા અચ્છા. અને અ તમે એના વિશે ચ્યાંક હજી જાણકારી આપશો તનું ખાવાનું કેવું છે ત્યાં આખું રિસોર્ટ કેવું છે?
એમ તો તે સારું જ છે ત્યાં વધારે કોઈ આવે નહી રાતના ટાઈમે, તો એમ શાંતિ થી આપણે ઉજવણી કરી શકીએ છીએ, જન્મદિવસની બાકી જમવાનું પણ ત્યાં એમ નાસ્તા ટાઈપ જ મળે છે, એમ એમ ખાડી ના મળે તો તે પણ સારું જ છે, અને વધારે કોસ્ટલી પણ નથી એ વધારે મોંઘું પણ નથી સસ્તામાં થઈ જશે.
હા, હા, અચ્છા અને મારી ફ્રેન્ડ છે ને એક ખબર એક ઓલિવ, ઓલિવ કરીને કોઈ કેફે છે
એ બહુ મોંઘું છે તો તમે એમ ત્યાં ઓલબિયા કરીને છે ને ચીઝ વાળો સેન્ડવિચ મળે છે છે, વેફર સાથે આપે છે
હા હા તમે ચાઈ હા કેયો તમે
ના તમે બોલો
હ હ તમે જાય સટ્ટાબારમાં તો ગયા છો ને પહેલા
હા ગઈ હતી
તો એ કોસ્ટલી છે એમ વગર તારે મોંઘું છે કેમ સસ્તું
ત્યા મજા ના આવ હા એ બધું તો એમ ચા સુ વારમ બર્ ડે ઉજવણી ના મજા આવે એમ જન્મદિવસ ત્યા ના ઉજવવાણી જો તમને જન્મદિવસ ઉજ્યો તમે કોઈ સારી હોટેલમાં જાઓ રેસ્ટોરન્ટમાં જાઓ પછી હું કીધું તે કેફેમાં જાઓ મ પછી
ચોકલેટ રૂમ પણ જઈ શકો છો પણ ત્યાં બધું ચોકલેટ જ મળશે જવામ તમે કેક કાપી લેશો તો અને ત્યાં આઈ થિંક અલગથી પણ પૈસા આપવા પડે છે એવું કઈ છે ના તો આપવા પણ ના પડ પણ ત્યાં તમને એમ બધી મીઠી વસ્તુ જો ખાવી હોય તો જ ત્યાં તમે જઈ શકો કારણ કે ત્યાં બધું ચોકલેટનું જ મળશે અને પીઝા અને ફ્રઇઝ જ હશે
હા હા અચ્છા ના ના તો તો મજા નહી આવશે કેમ કે રાખ
એના કરતા તમે ગજાનનમાં જ કેક કાપી લેજો એસી વાળામાં જઈને
હા ને હું પણ એજ વિચારું પણ એ લોકોને સારી સારી જગા જોઈતી છે એટલે
તો તમે કેફેમાં પેલા જતા રજો પછી જમવા માટે ત્યાં જતા રહેજો એ પણ થઈ શકે છે પણ શું હશે કે ત્યાં જરાક ભીડ થશે એમ બહાર બેસવું પણ પડી છે કેમ કે ત્યાં બહુ પોપ્યુલર છે તો
ગજાનન
હા એ રાતના સમયે બહુ એમ બહુ બધા આવે ને તો અડધા જોડ વેઇટિંગમાં બેસવું પડે છે તો જલ્દી જશો બુકિંગ કરી લેશો તો પણ સારું રહેશે બુકિંગ ના કરો પણ જલ્દી જતા રહો તો પણ સારું છે એમ
હા હા અચ્છા અને ખબર પેલો બાઈ સાઈડે પણ ગજાન છેતાં પણ ભી હશે
તે તો બંધ છે
ના બંધ છે મેં એમ ત્યાથી એમ કોલેજ જાવ તો જોવું ત તો ખુલેલું હોય
હા તો ના ખબર મને એ બધું
હા સારું મે તો એમ બી છે ને તો પછી પેલું ખબર સ્વામિનારાયણ મંદિર પાસે જમવાનું છે ત્યા જમવા માટે બધા લઈ ચાલો કેટલું મસ્ત હોય ને તનું જમવાનું
કાલે બુધવાર છે પણ
હા ને બુધવાર તો કેમ બંધ હોય
ખબર નહી ચાલુ જ હશે પણ ત્યાં તો બધા લસણ વગરનું હશે
હા એ પણ છે અને મેં શું કેું ખબર માટીનોઝ એ બધામાં તો બસ પીઝા એ બધો જ મળે ને એમાં તો મજા ના આવે
હા એ તો છે જ
પ્રોપર થાલી હોય એવી કઈ જગ્યા છે
એવી તો પછી હાઈ મહારાજ મળશે તમને અહિયાં તો ના મળે
હ હા મેં શું કય એટલે રાતનો જે જમવાનું હોય એ કરવાનો છે તો એમ કઈ સારી જગા પડશે અમને કે હ વધારે લોકો હોય તો એમ જગા
કીધું ને તમને કે હાઈવે બહાર જ મળશે તમને અહં ના મળે પછી પેલું કેફે છે ત્યા આમ જાાવ તમે બીજું તો આપડે ત્યાંવી બ કિસી જગ્યા જ નથી,
હા હા અચ્છા સારું તો બીજું કેવું તમે તમારો દિવસ કેવો ગયા આજનો
ખરાબ એમ જરાક ખરાબ ગયું છે, એટલું પણ સારું નથી અને એટલું પણ કઈ કઈ એમ નથી એમજ સિરિયલ તમે જો કે કોઈ
હા હા હું બ બધી સિરિયલ્સ છું તમે કઈ છે,
ના હમણાં તો હું નથી જોતી એટલે પૂછતી હતીમ જૂના જૂનાધ દી આ બાત એ બધી જૂની જ ગમતી એટલે હુંવાર જૂના એપિસોડ જોઈ લઉ છું.
હા હા અચ્છા હમણાં હમણાં છે, ને મે વાઘલીની દુનિયા જોતી હતી
અચ્છા તેમાં શું જોયું?
એમાં છે ને બ પેલી અ સખી લોકો હતા,
હ ખારવા સખી ગુનગુન, પછી પેલો નામ ખબર નહી કોઈ તો હતું,
હ પેલું અ એ બધાની જેમ સ્ટોરી જોયા કરું કેવા છે, કેવા નહી ઉપરથી એ લોકોિમાં કેટલીી શીખવા આપણે આપણને આપતા હોય, કે કેવી રીતે રેવાનું કેવી રીતેની કઈ ફોનથી કરવા પછી બુઝુર્ગોની સેવા કરવાની બધા એમાં છે નાના નાના પોઈન્ટમાં છે, નાનાની એમ શિખામણો આપતા હોય, જો પોતાના મમ્મી પપ્પાની કેવી રીતે આદર સત્કાર કરવાનો, એ બધું જ એમાં હોય અને કઈ વસ્તુ આપણે ઓનલાઈન ફ્રોડ થાય તેનાથી શું કરવું અને કેવી રીતે, પછી બચવું એ બધું જ છેમાં એમ નાની નાની વસ્તુ બતાવવામાં આવે જેનાથી આપણે શીખી શકીએ કઈ.
હા જેમ કે સાયબર વાળું પણ કઈ આવેલું હતું, કે લોકોએ નકલી અવાજ કાઢી લેતાય લોકોને હેક કરી લેતા એ બધું
હા હા એજ એ લોકો એમ બધું જ જે રિયલ લાઈફમાં થતું હોય, ને એ બધી સીરયલમાં એમ બતાવે કેવી રીતે થતું છે, કેવી રીતે તમે આનાથી સતર્ક રહેવો.
અ પછી મોટા લોકોને કેવી રીતે સન્માન કરવું, એ લોકોના એ લોકોએ શું કર્યું એના મમ્મી પપ્પા લોકોને પોતાના સાથે જ રહેવા માટે બોલાવેલું હતું, એવું જ ને કઈ એ લોકો ન ઉપાાય હતો ઘર અને લોકો ના માટે નીચે ફ્લેટ હતું કેમ કે એ લોકોને પોતાનું જોઈતું, હતું તે માટે કેમ કે મુંબઈ ના ઘર તો નાના હોય છે, એટલે અલગથી લોકો માટે ફ્લેટ હતું. જેમ કે પને ભારતીય લોકો કેવું કરેલો એવી રીતે જાય લોકો પણ એવું જ હતું, એ લોકોનું
હા હા તમે કોઈ વ્રોક જોઓ કે કોઈનો ભારતીય મેં તો છે, ભારતી અને સૌરભ જોશે બધા બ્લોગ જો
હા અચ્છા હા બધા બા એમ કેટલા બધા ના બ્લોગ સૌરજ જોશે એ લોકો ના પણ બ્લોગ જોઉં છું હું
હા હું પણ જો મજા આવે ને
હા, પણ હમણાં આપણા બ્લોગનો ટોપિક બીજા ટોપિક પર વાત કરું છું, ને બ્લોગ વાળું
હા હ સાારંગ
હમ્મ
તમે કોઈ સિરિયલ જે તમે કઓ નિને મને
હું તો સા ન બના સાથે આ જ જોઉં દરરોજ મને છે ને એ સ્ટા- ટીગ નું જ વધારે ગમે પેલું કોકીલાની છે.
હા, હા ને એમાં કેટલી અલગ દેખાતી હતી તેને પણ કોકિલા અને પછી કેટલી અલગ દે
હા, પેલા હું એમ લા એક મેકઅપ હતું એમ જરા ઘમંડી હતી, પછી બીજા વખતે પણ ઘમંડી હતી મેકઅપ એ અલગ હતું એક લે
હા, ને
અને સ્ટાર્ટિંગ માં એ લોકોનું સ્ટાર્ટિંગમાં એ ઘરમાં જાય ત્યારે, છોકરીને જોવા તો એને મોડલ ને બધ ની જોઈ, ભણેલી પણ ની જોઈએ એમ, તેમ બધી ગવાર જ જોઈએ જેમ એના સામે, ઉંચો અવાજ ન કરી શકે.
હા હા એજ, અને એના છોકરો એનો એના કંટ્રોલમાં રેય.
હા એજ.
અને એ મોટા ભાભી એમ મોટી હતી પણ મને તો પેલા સિરિયલમાં એમ લાગતું કે એ નાની છે.
હા એ તો વધારે કઈ બોલતી જ ની અને એને તો એનાથી પણ પેલા જલન થતી.
હા કોકિલા ને ને?
હા, એના બાને પણ એ છુપ કરાવી દેતી કે તમે છૂપ એમ જોતી ગુસ્સામાં, પછી એવુ કે એની જ ફેમિલી આગળ હોવી જોઈએ બાકી કોઈની.
હા! એજ અને પેલી કિંજલ પણ કેટલી ખડુસ હતી ને એ સ્ટાર્ટિંગમાં.
હા એજ. પછી પેલી ઉરમીલા પણ કેટલી ખતરનાક હતી એમાં બધા કરતા મેઈન કેરેક્ટર રાશિ અને ઉર્મિલાનો જ હતુ.
હા, એ તો તમે બરોબર કીધું રાશિને ઉર્મિલા, લોકોની ગોલમાલ જીરે જે કરે ગોલમાલ તે કેટલું મજા આવતી જોવામાં.
હા એજ તો જોવા જે વાત છે લોકો એટલે પેલી ગોપી એકદમ અ શું કેવાય, ગાય જેવી અને રાશિ એકદમ જ હોશયાર.
હા ચાલક લોમડી.
હા એજ.
કોની હું એ લોકોનું પેલું, કોકીલાને હું કેતા અ કાગડી.
હા કાગડી. પછી એની મમ્મી ને ચીલમય એમ બધુ, એ લોકો કેતા. ગોપી ગવાર કેતા, એવુ કઈ નામ થી બોલાવતા. કોડ વર્ડ હોય એ લોકોની જેમ.
હા! એજ ને, મજા આવતી એ લોક
હા પછી તો અ હમ એ સિરિયલ એમ મન તો જ્યાં સુધી એન્ડિંગ ત્યાં સુધી પણ ગમેલી જ હતી એટલી પણ બકવાસ ના હતી પણ પહેલા જે સ્ટાર્ટિંગ હતી ને રાશિ હતી ત્યાં સુધી એમ સારી હતી.
હા એ તો તમે બરોબર કીધૂ, પછી એ જ્યારે એનો ડેથડો ટમ આવું ને એના પછી પણ જરાક સારું હતું, કેમ કે ગોપી એકદમ ન્યૂ રવેન્જમાં આવેલી હતી.
હા એજ પછી તો પેલા તેને કઈ પણ આવડતું પછી તેને બધું જ આવડવા લાગે એમ. બતાવે, ચાલો હું તમને પછી ફોન કરીશ.
હા હા સારું, સારૂ બાય. ગુડ નાઈટ શુભ રાત્ર્રી.